બોલો બોલો.
બસ બસ મજામાં શું ચાલે છે.
બસ જોવ ની હવે આ હોળી ગઈ, ને હવે રામનવમીની આ થોડી તૈયારી આપડે ત્યાં તો ઈન્ડિયામાં તો તહેવારોની કોઈ કમી જ નથી બરાબર, એક પછી એક તહેવારો જ આવ્યા કરે છે, એટલે આ નવરાત્રા ના નવ દિવસ... જવાના હવે કાલે આઠમ છે બરોબર, આઠમ જ છે ને કાલે...
હા હા કાલે આઠમ છે, અને પછી બપોર પછી રામનવમી છે, એટલે તિથિ બે સાથે છે.
અચ્છા અચ્છા હા ગય આયવા તમે પાનેરા જયા આયવા
ના આ વખતે છે ને મારું જરા બાકી રહી ગયું હું શનિ રવિ સપ્તસૃંગી માતા ના મંદિરે દર્શન કરી આવી એટલે થોડું બાકી રહ્યું પણ હવે જોઉં છું કાલે જવાય તો જઈ આવો કે છેલ્લો દિવસ છે માતાજી ના દર્શન કરી આવું પણ આઠમ છે એટલે ગરદી પણ એટલી જ રહેશે પણ માતાજીની જે ઈચ્છા તે પ્રમાણે નક્કી કરીએ.
સાચી વાત છે હવે આ વર્ષે તો આ ઘરને મારે થોડું રંગકામ કરાવવું જ પડશે દિવાળી પર તો હવે આ ચારેક મહિના રહી ગયા છે તો દિવાળીની સાફ સફાઈ ને એ બધું કરવા કરતા મારો વિચાર છે કે ઘરને કલર જ કરાવી દઉ તો શું? સાફ સફાઈ બી થઈ જાય ને બધી જ રીતે બધું એ સરખું થઈ જાય એમ ને મારે ઘર બી થોડું શિફ્ટિંગ કરવું પડશે એટલે એ રીતે બધું થોડુંક પ્લાનિંગ કરી રહ્યા છે વળી મારા સાસ કે છે કે આ વખતે દિવાળી તમારી સાથે ઉજવીએ તો મેં કુ ભલે પધારો બરાબર વડીલોના આશીર્વાદ મળે તો વધારે સારું એમ બીજું શું છે હવે આપડા ત્યાં તો તહેવારો ચાલ્યા જ કરે આખો ઓગસ્ટ મહિનો રક્ષાબંધન છે દ પછી જન્માષ્ટમી છે ગણપતિ છે આ વખતે તમે ગણપતિ લાવવાના છે કે નથી લાવવાના ગયા વર્ષે તમે બહુ સરસ ગણપતિ લાવેલા હો.
ના મારે એક વર્ષ ના જતા ને એટલે પછી આ વર્ષે લાવવાનો વિચાર નથી અને પછી જો અ છેલ્લા મિનિટમાં કઈ એવું થયું મનમાં એવું આવ્યું કે બાપા ને બેસાડવા છે તો પછી બેસાડીએ પણ હવે અત્યારે તો શું ચૈત્ર મહિના છે ને એટલે પેલું ઓખા પુરાણ આવે છે તે એમ કે છે કે આપડે મહિનો સાભળવો જોઈ અમારા તો દેશની અંદર તો એ બધા બૈરાઓ એક સાંજે બ બધા મળીને એ ઓખાપુરાણ વાંચે છે સાંભળે છે એનું બહુ મહત્વ હોય છે આ ચૈત્ર મહિનાની અંદર મને આ વખતે ખબર પડી છે. એટલે યુટ્યુબ ઉપર ઉપર પણ છે ને એ એના પ્રકરણો હોય છે એટલે મેં થોડું ચાલુ કર્યું છે. તે રોજે એક એક પ્રકરણ સાંભળ્યું. કે આપણને બી સમજ પડે કે આપણા વડીલ લોકો જે આ બધા રિવાજો જે આપણને કે છે કે તમે કરો અને એને ફોલો કરો તો મને એમ લાગે છે કે એ ખોટું નથી એ લોકો આપણને ભગવાનને યાદ કરવાનું અને એમની ભક્તિ કરવાની તે વિશે આપણને આ બધા પ્રકરણ છે, કે જે આપણા સ્વાધ્યાય છે, તે બધા માંથી આપણને ઘણું જાણવા મળે છે અને બીજું કે અત્યારે ચૈત્ર મહિનામાં જે નર્મદા ઉત્તરવાયની પરિક્રમા જે છે ને તેનું પણ બહુ મહત્વ છે એમ તો, એ પરિક્રમા આપણે અહિયાં થી આપડા ગુજરાત માં રાજપીપળા પાસેથી ચાલુ કરીએ ને તો એ વીસ કિલોમીટરની છે, પણ આખી પરિક્રમા તો અમરકંટક ઉપરથી ચાલુ થાય છે, જે ત્રણ હજાર કિલોમીટરની હોય છે તો આપણા માટે એ તો કરવાઈ એટલી અ અઘરી છે, એટલે અમે હવે છે ને ગયા અઠવાડિયે બુકિંગ કર્યું છે, અમારા યોગા ક્લાસમેસ માંથી છે ને બસ ઉપાડવાના છે અને અમે સાંજે પરિક્રમા ચાલુ કરશું તો બીજા દિવસે સવાર બાજુ પતી જશે એમ કહેવાય છે કે છ એક કલાક લાગે છે તો તમારી જો ઈચ્છા હોય તો મને કેજો તો હું તમારું નામ લખાવી દઈશ
ચોક્કસ ચોક્કસ આવો લો કોને મળે મારી ઘણી ગયા વરષની ઈચ્છા હતી પણ હવે તમે ક તેમ પગ થોડુંક વચ્ચે મને પ્રોબ્લેમ આપતા હતા એટલે મને એમ થયું કે ચલાશે કે નહીં પણ હવે આ વર્ષે તો જ તમે કીધું છે તો ચાલો ને આપણે સાથે મળીને નર્મદાની પરિક્રમા કરીને આવીએ તો સારું પડે વળી આપણા જે વડીલો જે આપણાને બધું કહી ગયા છે કે ભાઈ આ દીવો પ્રગટાવો કે ભાઈ ઘરની સાફ સફાઈ કરો એ બધું ધાર્મિક સાથે એનું સાયન્ટિફિક પણ મહત્વ એ લોકો એ સાથે જોડેલું જ છે, કે ભાઈ પેલા સાફ સફાઈ કરો પછી દિવાળી અ ના ભગવાનની પૂજા કરો પછી મીઠાઈઓને મિષઠાનો પણ આપણે અમુક અમુક તહેવારો એ કે ભાઈ રક્ષાબંધન આવે તો આપણે પોરણપોળી બનાવીએ, ગણપતિ આવે તો આપણેે લડ્ડુ બનાવીએ કે એવી જે પ્રથા ચાલી રહી છે, કે ભાઈ આ જ વસ્તુ આ દિવસે બનાવી હોળી હોય તો ભ આપણે લાપસી કરીએ છે કે શીખણ ખાઈએ છે એટ એ બધી જે પરંપરા જે વડીલો આપણેને કહી ગયેલા એ કઈ ખોટી નથી ને હવે આજકાલ તો આપણેે તો હવે આ રિવાજો માનીએે જ છે ને કરીએે જ છે પણ હવે આપણા પછીની જે પેઢીઓ છે તે કેટલું માનશે ને કેટલું એનું પાલન કરશે એ ભગવાન જાણે ને આપણે તો પહેલાના જમાનામાં કેવા સરસ આપણેે બધા ભાઈ બહેનો આપણે તો ભાઈ ચાર પાંચ ભાઈ બહેનો હતા હવેના જમાનામાં તો એકાદ છોકરાઓ કે છોકરી હોય હવે તો ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે પણ પહેલાના જમાનામાં તો લોકો તહેવારો આવે એટલે બધા મામ ત્યા કે થી બધા ફોયો છે કે અ નણંદો છે કે બધા તહેવારોમાં ભેગા થઈ જાય ને એવા સરસ બધી ઉજવણી કરે ઘર સાફ સફાઈ કરે રંગોળી ફોડે, ફટાકડા ફોડે ને એવું સરસ માહોલ લાગતો ને કે આપડાને હજુ યાદ આવે કે આવા તહેવાર તો અમે પેલા કશે હવે ઉજવાતા જ નથી એમ કે જે પરંપરા રીતે ઉજવતા હતા એમ આપણા બાપ દાદાઓ હવે તો બસ આ છોક છોકરાઓને શું કે ભાઈ બહાર ખાવા જવું છે, આ પિક્ચર જોવું છે, કે એવું જ આવે જે રીતે તો અમુક રિવાજને ટ્રેડિશન છે, એ બધું હવે થોડું થોડું ભૂસાય ચાલ્યું ને જે અ પશ્ચિમી સંસ્કૃતિ તમે જે ક ને એનું ચલન વધી ચાલ્યું છે, હવે આપણે ક્યાં વેલેન્ટાઈન ડે મનાવતા હતા, આપડે તો ક્યા બર્થ ડે પહેલા ઉજવતા હતા એટલી બધી બધી આમ જાહો જલાલીથી હવે તો બધે જયા જોઈ તે જે બી ફેસ્ટિવલ આવે એમાં કેક કાપ ની આપડે તો કોઈ દિવસ કેક નથી કાઇપુ, મમ્મી એ લાપસી બનાવી ભગવાનને ધરાવી કે ચાઉલુ આપણું કામ સાચી વાત ને
જે આપણા તહેવારો મનાવ્યા છે ને તે તો આ છોકરાઓને હવેના જનરેશન ના છોકરાઓને એના વિશે બિલકુલ ખબર જ નથી એનું મહત્વ પણ નથી એ લોકોનેતો બસ કઈક આવો તહેવાર એટલે બહાર ફરવા માટે નીકળી જવાનું, અને એમાં ભૂલ છે ને થોડી મા બાપની પણ છે, કે હવે એ લોકો એ બી દિવાળીનું જે વેકેશન હોય જેવું વેકેશન પડે ને એટલે એ લોકો કશે બહાર ફરવા નીકળી જાય છે એવું નહી કે તમે દિવાળી પોતાના ઘરમાં ઉજવો, છોકરાઓને એ કેમ ઉજવાય છે તેના વિશે તમે જાણ કરો, કે રંગોલી આપણેે દિવા જે પ્રગટાવીએ છીએ એકબીજાને મળીએ છી, આપણે કેટલા નાસ્તા બનાવીએ ચકલી, ને મઠિયા અને જાત જાતની મીઠાઈઓને બધું બને હવે તો એ બધું ખાલી આમ નામનું રહી છોકરાઓને એ વસ્તુ ખબર પણ નથી હોતી કે આટલી બધી વસ્તુ કેમ બને છે, લોકો એકબીજાને ભેગા થઈએ છીએ હવે તમને ખ્યાલ હોય તો અમારા કા કઠિયાવાડીની અંદર તો રાંધનછટ અને એ બધાનો એટલું બધું મહત્વ, તમે આજની તારીખે પણ તમે દેશમાં ભાવનગર છે, કે અમરેલી સાઈડ તમે જાઓ ને તો ત્યાંનો રિવાજ જ છે કે સાતમ, આઠમ એટલે જે છોકરીઓ એના લગ્ન થઈ ગયા છે, તે લોકો પોતાના પિયર જાય છે, અઠવાડિયું ત્યાં રોકાય છે અને બધા તહેવારા સાત સાતમ આઠમ એટલે તો દિવાળી કરતા પણ મોટો તહેવાર ત્યાં જેટલા નાસ્તા આપણેે દિવાળીમાં બનાવીએ એટલા જ નાસ્તા સાતમ આઠમ ઉપર બને છે અને રાજકો રાજકોટમાં તો સાતામ આઠવનો મેળો એટલે તો આખું વરષ એ મેળાની રાહ જોવાય, અને દૂર દૂર ગામડાથી લોકો એ મેળામાં આવે છે, મજાક કરે છે, અને એ વિશે જે બધી તહેવારો છે તે પણ ઉજવે છે અને એકદમ શ્રદ્ધાથી જેટલું જન્માષ્ટમી હોય કે આઠમ કે નોળિયા નોમની જે પૂજા હોય તે બધું એ લોકો કરે છે, અને પછી રાતે એ લોકો મજા પણ કરે છે, એટલે આ વસ્તુ આપણા શહેરની અંદર તો આ બધી વસ્તુ છે ને ભૂલાઈ જ ગઈ છે, સાતમ આઠમ હોય છે શું, કે નોરિયાનોમની શું પૂજા વિધિ હોય છે, એ બધું તો હવે કોઈને ખબર હોતી પિનાથી
સાચી વાત છે, તમે કે તેમ નોળીનોમ તો મારી સાસુ એટલું બધું પાડે છે ને કે ન પૂછો વાત ને એમ પણ નોળીનોમ ના દિવસે છે ને મારા હસબન્ડ નો જન્મ દિવસ છે એટલે મારી સાસુ તો પહેલેથી જ વડું વડું જ ખાવાનું તે દિવસે બીજી કોઈ વસ્તુ ખાવી નહી, અપવાસ કરાવે, નોણીનોમ છે પછી આ સાતમ આઠમ તમે કીધું તેમ અ તેનું તો કાઠિયાવાડમાં તો એટલું બધું મહત્વ તમે કીધું તેમ સાચી વાત છે, મારી મામીને મારો અ મારી મમ્મીનું અ પિયર એટલે મારું મામાનું ઘર કાઠિયાવાડ છે એટલે ત્યાં મને ખબર એટલે ત્યાં એટલો સરસ મેળો ન લોકો એટલું સરસ રીતે ઉજવે છે ના સાતમ આઠમ માટે કે આખું વરસ એની સ્મૃતિઓ આપડા મગજમાં રહી છે કે ભાઈ આવી રીતે સરસ તહેવારો ઉજવાય છે હ આજકાલ ના છોકરાઓને આપડણે જરા બી કઈ કહીએ ને કે ભાઈ આમ કરો કે આજે વેલા ઉઠો, કે આજે મંદિરે જવાનું છે, તમે તરાક તૈયાર થઈ જાવ, તો એ લોકો તો રિસલી નાચ પાડી દે છે કે તમે તમારે જયા આવ અમે અમારા ઘરમાં જે કઈ ટીવી છે કે અમે જોશું ક ગેમ રમવાનું આજકાલ આવું જ બધું શીખી ગયા છે, કોઈ જાતનું કોઈ એ લોકોને અ ટ્રેડિશનમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો ને તમે કીધીતે વાત સાચી છે. આપણે થોડા મા બાપ તરીકે બી એ લોકોને છે ને થોડુંક ફટકારી પણ છે ને એ લોકોને થોડું આ આ તરફ ધાર્મિકતા તરફ થોડું વાળવું જોઈએ કે આપણી સંસ્કૃતિ શું છે? ભારતની સંસ્કૃતિ શું છે? બરાબર હવે તમે કપડા લત્તામાં બી તમે જોય હવે જે બધી વેસ્ટર્ન સ્ટાઈલ ના કપડા બી હવે છોકરીઓ પરવા લાગી છે. એ વાત તો જવા દવ પણ હવે પહેલાના જમાનામાં તો બા દાદી લોકો તો સાડી માંથી જ ઊંચા નહી આવતા પણ હવે તો બધી જ રીતનું બધી છૂટછોટ છાટ આપી છે. શું કેવું સારી રીતે આ ટ્રેડિશનને એનો મહિમા આપણે આજે વાતચીત કરી તો સરસ લાગ્યો ચાલો તો તમે પાછા મળશુ તો વાત કરશુ. આવજો.
આવજો આવજો.